હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ
શું કરો છો.
તારોબર.
અવાજ નથી આવતો મારો હલો હવે આવ્યો હલો.
હલો.
હેલો. કેમ અવાજ નથી આવતો તારો આવ્યો હલો.
છોછો આવે ધીમો ધીમો આ
હા તો ઐયા આવતો પંખો બંધ કર પંખો બંધ કરના હલો.
હલો.
હલો.
હા હવે આવ્યો
હા હા શું કેશ કે કેવા ચાલે છે તારા ક્લાસ
હા થોડો થોડો આવે
હા ક્લાસીસ બરોબર રે તારા
હમ બરોબરે
અચ્છા શું કરાવે છે હમણાં ક્લાસમાં
બિઝનેસ કમ્યુનિકેશન
હે. આ દરવાજો બંધ કર બીજો અવાજ ના આવે હલો.
હલો.
હા કો ક્લાસ બરાબર ચાલુ છે તારા અચ્છા શું કરાવે છે ક્લાસમાં.
બિઝનસ કમ્યુનિકેશ
અચ્છા કેટલા છોકરાઓ ક્લાસમાં
પચાસ સિત્તેર જેટલા
પચાસ સિત્તેર ઘણા છે સેનામાં ટ્રેનમાં જાઓ કે
અચ્છા કોણ છે તારી સાથે બીજું ક્લાસમાં
ફ્રેન્ડસ છે ફ્રેન્ડ બે ત્રણ
કોલેજમાં.
નથી એટલા ફ્રેન્ડ
કોલેજ કેટલા વાગાની છે. સવાર
સાડા સાત વાગે
સાડા સાત થી ટાઇમિંગ ક્લાસ કેવી રીતે જાઓ સાડા સાતે ક્લાસમાં જાઓ તો
કોલેજથી ડાયરેક્ટ ક્લાસમાં.
અચ્છા પછી નાસ્તો ને બધું બ્રેકપર
અમ્મ હ ક્યારેક કરુ ક્યારેક ના કરુ
અચ્છા તો આખો દિવસ થોડો પછી ક્લાસમાંથી રિટર્ન કેટલા વાગે થ.
ક્યારેક સાત વાગે ક્યારેક ચાર વાગે
તો પસી ભૂખ ના લાગે કે તમ
અમ્મ હ ના
જમ્યા વગર તો ન ચાલેન બેટા
અમ્મ હ ચાલે
ચલે જમી લેવાનું બરાબર વ્યવસ્થિત તો જ તમારુ ધ્યાન ભણવામાં લાગે નહી, તો તમારુ ધ્યાન બરાબર ન લાગે સમજણ પડી
ઠીક છે.
એક્ઝામ ક્યારે છે.
ઓક્ટોબર
ઓક્ટોબર કેટલા પેપર છે.
ચાર
સિલેબસ કમ્પ્લીટ થઇ ગયું બધુ કે બાકી છે. જે લખવાનું આવશે એક્ઝામમાં કમ્પ્લીટ થઇ ગયુ કે બાકી છે.
બાકી
બાકી અચ્છા
હમ્મ
કેટલા દિવસમાં કમ્પ્લીટ થશે.
અક્ટોબર સુદી કંપલીટ કરશે
ઓક્ટોબર સુુંથીમાં અચ્છા ધ્યાન રાખજો પણ મા્મા આગળો નીકળો તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો તમારે મહેનત ની સફળતા મળે તમને
બરાબર
બીજું શું ચાલે છે ઘરે કેમ છે, બધા
બરોબર
બરોબર એકદમ બધા એક મ બરાબર બધા એકદમ બરાબર
બરોબર
ા કેમ સ્લો સ્લો આ બોલો છો, જમ્યા નથી નાસ્તો બાસ્તો નથી કર્યો કે શુ
હ કર વ છે.
તો એ અવાજ એટલો સ્લો આવી રહ્યો આમ ફાસ્ટ અવાજ આવવો જોઈએ ને રે કો બરાબર સમજાવું જોઈએ.
બ સ્લો આવ
ઓ હું તો આટલું બધું જબરજસ્ત માનુ છુ, તોય
હમ્મ
તેમનો ચાલે ને આમ થોડુંક આપણે વાત કરીએ ને
હમ
કટ થઇ
હલો હેલો
હલો
હા શું છે બીજું નવીનતામાં દેશમાં ક્યારે જવું છે
હમ નક્કી નથી
જવું છે કે કઈ દેશમાં જવું છે કે ન થી જઉ
ના નક્કી નથી
અચ્છા
હજુ શું ચાલે છે? નાસ્તામાં શું છે અત્યારે
પૌવા ચાય
સારું સારું ક્યારે કરશો? કેટલા વાગે નાસ્તો કરશો?
થઈ ગયો નાસ્તો.
થઈ ગયો અરે વા સરસ કેવાય તો બહુ સારું દીદી ને કેમ છે?
હું
દીદીને કેમ છે?
ભાઈ છે દીદી નથી.
દીદી કેમ છે તારી બરાબર કે?
હમ બરોબર.
એને કઈક હાથમાં થઈ ગયું તું ફોડલી ફોડલી તે હવે બરાબર થઈ ગયું કે?
હા થઈ ગયું
થઈ ગયું શું દવા લીધી કે એમને એમ ઘરેથી ફરક પડી ગયો લીધી દવા ક્યાં આગળથી લીધી.
તો ડૉક્ટર પાસે હતા કોઈક તો ખબર ની
અચ્છા ડૉક્ટર પાસેથી લીધી.
વરસાદ કેવો છે? કે બંધ છે. અમને બી જોયે તો ગરમી બી અહિયાં તો વધારે થાય એટલે
હમ
તમારી પાસે કેવી છે.
નથી અમને એટલી
નથી હમ હમ હ બીજું કાઈ એક્ટિવિટીમાં તમે કરો છો ઘરે કાઈ અલગથી કે ખાલી તમે ભણવાનું જ એ અત્યારે ચાલુ છે.
ભણવાનું જ ચાલુ
બીજું કઈ ઘરે પ્રવૃતિ નથી કરતા ને અલગથી એક્ટિવ અચ્છા શું ભણો છો?
હુ સીએસ છુ.
સીએસ અરે વા સરસ અને કેટલા ટાઈમનો ક્રોસો એનો
હું ત્રણ થી ચાર વરષ
અચ્છા ત્રણથી ચાર તો તમે ક્યારે ચાલુ કર્યુ છે.
આ જ પહેલું અટેમ્પ્ટ
અચ્છા એવું છે તો તમારો વિચાર તમને કેવું લાગે છે. તમે આમ નીકળી જશો આ વરષમાં કે
હમ લાગે તો છે.
બાકી તો છે, અચ્છા કેવું આમ ફીલ થાય છે, તમને અંદરથી કે થઈ જશે. કે આમ ડર લાગે છે એવો છે, કે કઈ એવ
થઈ જ જશે.
થઈ જ જશે સરસ તમને ત્યાં ક્લાસમાં રોજ કંઈક હોમવર્ક આપે કે ખાલી ત્યાં જ જે કરવાનું હોય એ જ હોય કે કેવી રીતે હોય.
કોઈ કોઈ આપે
અચ્છા ત્યાં બી લખવાનું હોય બુક્સમાં કે ખાલી સા બોલે સાંભળવાનું હોય કે કેવી રીતે હોય.
ના લખવાનું બી હોય.
લખવાનું બી હોય. હ બુક્સ કેટલી મોટી છે, એને
છ બસો બસો પંચ
અચ્છા તો તો ટેક્સ્ટબુકમાંને એનામાં વજન બી હશેને
હમ્મ હ
ટ્રેનમાં લઈ જવામાં ભારી બી પડતો હશે, તો તો
હા થાય.
ટિફિન લઈ જાઓ, કે ના લઈ જાઓ
ના
દરે બાપરે ટિફિન ના લઈ જાઓ સવારના સાડા સા કોલેજ જાઓ પછી તમે ત્યા થી ત્યાં જાઓ તો કેમ મેળ પડે
થઈ જ
થીક છે. સારું ધ્યાન આપજો ભણવામા બજૂસો છે, નવીનતામા બીજું શું છે, નવીનતામ
કાયની
કઈ નથી. અચ્છા કોઈના મેરેજ બેરેજમાં જવાનું છે, તમને કે કોઈ ના મેરેજ બેરેજમા જવાનું છે, તમને કેશુ.
ના ના
કયા એ નથી જઉં ઘરે તમે ખાવા પીવાના શોખીન ખરા
હા.
ઓહ જાતે આવડે બનાવતે કે નહી.
હમ્મ આવડે.
શું બનાવો?
જેબી ખાવું હોય ઈ
મતલબ એમ કે જેબી માં તો કંઈક તો હશે ને મેગી બનાવો કે એના સિવાય કઈક બીજો બનાવો એઉ કઈક બનાવેલો યુટ્યુબ તો ઘણું કામ કરે છે ને
હમ્મ.
બીજાન બીજા માટે બનાવો કે ખાલી તમારા માટે
બીજા માટે બી
બીજા માટે બી બનાવ સારું કેહેવાય તો તો ખાલી પોતાનું ના વિચારો બધાનું વિચારો એમને હા તમે આમ શોખીન લાગો છો ખાવા પીવાના તો પોતે ખાઈને બીજાને ભી ખવડાવ્યું
હમ્મ.
હા. આ એપ તમે જે વાત કરો છો એ તમને કોને આમ સજેસ્ટ કર્યું કોઈ એક કે તમારા મનથી તમે વિચાર્યું કે કોઈએ તમને સજેસ્ટ કર્યું કે
પોતના મનથી જ
પોતાના મનથી
કે
હલો
હલો.
હલો. હલો.
હમ્મ બોલ.
મારો અવાજ આવે છે.
હમ્મ આવે
હું તમને કોઈએ કીધું કે તમારા મનથી તમે વિચારો છો
પોતાના મનથી
મારામાં કેમ અવાજ નથી આવતો આનામાં
આવેરો તારો
તારો અવાજ મને નથી સમજાતો
સ્લો સ્લો આવતો હશે એકદમ મને બી સ્લો સ્લો આવેલો
હલો.
શું થયું.